હલો કેમ છો બેન
હ મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં છું તો આજનો આપણો વિષય છે ગુજરાતી ખાવાનો અને વાનગીઓ તમને તો ખબર જ છે કે આપણા ગુજરાતમાં કેટલી બધી વાનગીઓ છે જે આપણે ખાઈએ છીએ અને તે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે ગુજરાતી ખાવાની વાનગીઓની વાત કરીએ તો એમાં બહુ બધા વસ્તુઓનો સમાવેશ થાય છે જેમ કે આપણે રોજબરોજ તો ખાતા જોઈએ દાળ ભાત રોટલી શાક છાસ જેવા સામાન્ય ભોજન પણ જ્યારે આ આપણે કોઈક એવું બહારનું ખાવાની ઈચ્છા થાય તો ભાખરી છે ને પછી બાસુંદી, લાડુ, સુખડી અ જેવા અનેક પ્રકારના વાનગીઓ છે અને તે આપણે ખાઈએ છીએ તેવી જ રીતે ખમણ ઢોકળા અને પાત્રા જેવા અનેક પ્રકારના હળવા વસ્તુઓ છે જેને આપણે આહારમાં લઈએ છીએ ગુજરાતી ખાવાનું અને વાનગીઓ ગુજ ગુજરાતની સાંસ્કૃતિક અગત્યનો ભાગ છે. ગુજરાતીઓ તેમના મીઠાભર્યા સ્વભાવની જેમ જ મીઠાશવાળું અને સ્વાદિષ્ટ ભોજન પસંદ કરે છે અહીંના ભોજનના મીઠું ખાટું અને તીખું એ ત્રણેય સ્વાદનું સરસ સંતુલન છે. જોવા મળે છે દાળ ભાત રોટલી શાક અને છાસ જેવા સામાન્ય ભોજનથી લઈને ખાસ વાનગીઓ સુધી દરેક વસ્તુમાં અનોખી ઓળખ છે ગુજરાતી થાળીમાં વિવિધ પ્રકારની વાનગીઓનો સમાવેશ થાય છે જે આખા ગુજરાતમાં ફેમસ છે. તેમા રોટલી ભાખરી શાક દાળ કઢી ભાત અથાણું અને પાપડ આવશે કઢી નુ મીઠું ખાટો સ્વાદ અને દાળ નુ સુગંધિત સ્વરૂપ ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવે છે છાસ પણ ભોજનનો મહત્વનો ભાગ છે જે પાચન માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ગુજરાતી નાસ્તામાં પણ ઘણી લોકપ્રિય વાનગીઓ છે ઢોકળા, ખમણ હાંડવો, ફાફડા, જલેબી, ગાંઠિયા, પાત્રરાા જેવા નાસ્તાઓ લોકો ખૂબ જ ખાય છે ખાસ કરીને સવારના સમયે ગરમ ફાફડા અને જલેબી ખાવાનો આનંદ અલગ જ હોય છે આ નાસ્તા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે મીઠાઈઓમાં તો ગુજરાત ખુબ જ આગળ છે. શ્રીખંડ, બાસુંદીઈ, લાડુ, સુખડી અને મોહનથાળ જેવી મીઠાઈઓ ખૂબ જ સ્વાદિષ્ટ છે તહેવારો અને ખાસ પ્રસંગો પર આ મીઠાઈઓ બનાવવામાં આવે છે દરેક મીઠાઈમાં પરંપરાગત સ્વાદ અને પ્રેમ છલકાય છે. આ ગુજરાતની એક માત્ર વિશેષતા આ રીતે ગુજરાતી ખાવાનું માત્ર ભોગ શાંત કરવાતું નથી પરંતુ સાસ્કૃતિ પરંપરા અને પ્રેમનું પ્રતીક છે દરેક વાનગીમાં ગુજરાતીઓની ઓળખ અને લોકજીવનની ઝાં મળે છે તો તમને ગુજરાતી વાનગીઓમાં શું ભાવે છે અને તમે કઈ-કઈ વાનગીઓ વિશે વધુ માહિતી મને આપો ને કે જે તમને વધારે એના વિશે ખબર હોય મને એવી વાનગીઓની માહિતી જોઈતી છે તમારા પાસેથી.
હા હું તમને માહિતી આપું તમને ગુજરાત ગુજરાતી ખોરાકમાં રો અને વાણિજ્ય બનાવવાનું પરંપરા છે ઉનાળામાં. હળવું અને ઠંડક આપતી. ખાવાનું જેમ કે છાસ, દહી અને કાકડી... ઉપયોગ વધુ થાય છે. જ્યારે શિયાળામાં ઉર્જા જ્યારે શિયાળામાં ઉઊર્જા આપતી વાનગીઓ જેમ... છે. ઊંધિયું, લાડુ અને હળદી નો પાક બનાવવામાં આવે છે. ગુજરાતી રસોઈમાં દાળ અને કઠોળ... નો વિશેષ ઉપયોગ થાય છે, તુવેરની દાળ, મૂગની દાળ, ચણાની દાળ વગેરે. રોજિંદા ભોજનનોો ભાગ છે. આ ખોરાક પ્રોટીન પ્રોટીનથી ભરપૂર હોવા... થી શરીરને શક્તિ આપે છે. ચટણી અને અથાણા પણ ગુજરાતી ખાવાનું મહત્વ... મહત્વપૂર્ણ ભાગ છે. લીલી ચટણી લસણની ચટણી કેરીનું અવા અથવા લીંબુનું અઠ્ઠાણું ભોજન... નો સ્વાદ વધારે છે, ગુજરાતી નાસ્તામાં સેબ... ઉસળદાર દાબેલી, ખમણ ઢોકલા અને લીલવા કચોરી જેવા... નું ખૂબ લોકપ્રિય છે આ વાનગીઓનું... સ્વાદ સ્વાદિષ્ટ હોવા સાથે સાથે તાજગી ભર્યો અનુભવ આપે છે. ઘણા ગુજરાતી લોકો જે... નું પણ પાલન કરે છે. ડુંગળી અને લસણનો ઉપયોગ કરવામાં આવતો નથી, છતાં પણ વે વાનગીઓનો... સ્વાદ બને છે. ગુજરાતી ખાવાનું... પીસવાની રીત પણ ખાસ હોય છે. મહેમાનો ન પ્રેમથી અને સા સામાન્યથી ખવડાવવાનું ગુજરાતી સંસ્કૃતિનું મહત્વ પૂર્ણ અંગ છે. અતિથિ દેવો ભવનું ભાવના અહી અસ્પષ્ટ રીતે જોવાનું મળે છે. આ આજના સમયમાં ફાસ્ટ ફૂડ સાથે સાથે ગુજરાતી પર ગુજરાતી પરંપરાગત વાનગીઓનું મહત્ત્વપૂર્ણ વ્યવસ્થાય વધારે થાય છે. લોકો આરોગ્યપ્રદ ખાવાનું તરફ પાછા વળી રહ્યા છે. જેમાં ગુજરાતી ખોરાક એ આ અ ખોરાકનો એક વિશેિષ્ટ વિકલ્પ છે. આ રીતે ગુજરાતી ખાવાનું માત્ર પેટ ભરવાનું સાધન નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને સ્વાદ નું સુંદર મિશ્રણ છે. તો, હવે તમે અહી કઈ એમાં બતાવો છો?
તમારી આ વાત સાચી છે કે જ્યારે આજની યુથ ફાસ્ટ ફૂડ તરફ વળી રહી છે તો આપણા ગુજરાતી એ એમના સંસ્કૃતિને આગળ વધાવી રહ્યા છે. ખમન ઢોક કલા, માંડવી, સુખડી, પાપડી તો આ બધી વાનગીઓ તો આપણને ભાવે જ પણ આ આખા ભારતમાં લોકપ્રિય બની રહી છે. જે આપણા માટે ગર્વની વાત છે કે ગુજરાતની વાનગીઓ એ આખા સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહેલી છે. ગુજરાત એક માત્ર એવો અ સ્ટેટ આપણે માની લઈએ કે જ્યાં જ્યાંની વાનગીઓ લોકોને ખૂબ જ લોકપ્રિય છે અને લોકો ખૂબ જ રસથી આ વા વાનગીઓ જેમ તેમ તમે કહ્યું કે અતિથિ દેવોભવની અ ભાવના આ ગુજરાતના લોકોમાં જોવા મળે છે. અતિથિ દેવોભવો એ સમગ્ર ભારતમાં તો જોવા મળે જ મળે જ પણ આપણા ભારતમાં પણ એના માટે ખૂબ જ એવી ભાવનાઓ જોવા મળતી છે કે તેમના દ્વારા અતિથિ દેવો ભવ માનવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં અ ખાવાની વાનગીઓ માટે આપણું અ ગુજરાત ફેમસ છે. કારણ કે અહીંની વાનગીઓ જ એવી એવી છે કે લોકોને ખૂબ ભાવે જ્યાં આપણે વાત કરીએ શ્રીખંડની, બાસુંદીની, અ સુખડીની તો એ બધી મીઠી વાનગીઓ છે જે લોકોને ખૂબ જ પ્રિય લાગે છે. ગુજરાતી ખાવાનું માં માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. કારણ કે અહીંની વાનગીઓમાં તાજા શાકભાજી, દાળ અને અનાજનો વધુ ઉપયોગ થતો હોવાથી તે પૌષ્ટિક અને સંતુલિત હોય છે. ઓછા તેલવાળા અને સર રળ રીતે બનતી વાનગીઓ શરીરને હળવું અને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિસ્તાર વિસ્તારને પ્રમાણે ખાવામાં પણ ફેરફાર જોવા મળે છે. કાઠિયાવાડમાં તીખો અને મસાલેદાર ખાવાનું વધુ પસંદ કરવામાં આવે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સરળ અને હળવું ભોજન લોકપ્રિય છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં મીઠાસ વાળું ખાવાનું વધુ જોવા મળે છે. જે અહીંની ખાસ ઓળખ છે. તહેવારો અને પ્રસંગો પ્રમાણે પણ ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે. જેમ કે ઉત્તરાયણ પર ઊંધિયું અને જલેબી દિવાળી પર ચકલી ચેવડો અને મીઠાઈઓ અને નવરાત્રી દરમિયાન ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે. આ પ્રસંગો પરિવાર અને મિત્રો સાથે મળીને ભોજન મળવાનો આનંદ અલગ જ હોય છે. એટલા માટે ગુજરાતી થાળી એ આખા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ગુજરાતી ખાવાથી ગુજરાતી ખાવાનું એ માત્ર ખાવાનું નહીં પણ એમાં પ્રેમ, લાગણી અને પરંપરાનું સુંદર સંમિશ્રણ છે જે દરેકને પોતાની તરફ આકર્ષે છે. એટલા માટે જ તો આ ડીશ આખા ભારતમાં અ એટલે લોકપ્રિય છે અને લોકોને ખૂબ જ ગમે. છે. તેવી જ રીતે દરેક રાજ્યનું અ દરેક જિલ્લાનું દરેક પ્રકારનું ભોજનથી લોકો વધારે તે તરફ આકર્ષાય છે. તો તમારા દ્વારા જે ગુજરાતી થાળી વિશે મને બાબતો કહેવામાં આવી એ મને ગમી અને મેં પણ તમને ઘણું બધું એવી માહિતી આપી છે કે જે ગુજરાતના લોકોને કેટલું લોકપ્રિય હોઈ શકે છે. એમનું ખાવાનો તો તમને પણ વધુ અસર અ એના વિશે સમજ પડી હશે તો એ તમે જે મને વા વાતો કીધી એ બદલ હું તમને આભાર કહેવા માંગુ છું. આપનો આભાર.
હા આ આજકલ ગુજરાતી ખાવાનું માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં લોકપ્રિય બની રહ્યા છે. ઘણા રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળી ખાસ રીતે પરંપરામાં આવી આવી ગઈ છે. તો અમણે અમે બધ બધા જ જાનીએ છીએ કે ગુજરાતી થાળી હરેક દેશમાં જ ફેમસ થઈ ગઈ છે.